હલો હલો
હલો સમળાઈ છે
હા હા સંભળાશો
બરાબર તો આજનો ટોપિક શું છે આપડો વાતનો
આજે આપણે ઘરમાં રમતી રમતો વિશે વાત કરશું કે આપડે કઈ કઈ રમતો છે જે ઘરમાં બેસીને રમી શકે
ઓકે આ તો બાળપણની યાદ તાજી થઇ જશે
ભ હા એકદમ બારપણ ને યાદ આવી ગઈ પપ્પા સાથે રમતા અમે જે ઘરમાં રમતો મમ્મી સાથે રમતા બેસીને રમત તો એ બધી રમતો યાદ આવી અને બાર પણ યાદ આવી
હમ સાચી
અ બા બાળપણમાં કઈ કઈ રમતો રમતા ઘરમાં બેેશી ને
અમે તો નાના હતા ત્યારે ઘરમાં બહાર જવા એવું નહી હોય ધારો કે તો ઘરમાં સંતા કુકડી રમીએ કે ત્રણ ચાર પાંચ છ બધા કઝિન ભેગા થયા હોય તો સંતાકુકડી રમતા હતા બધા જુદા જુદા રૂમમાં સંતાય જાય પછી શોધે એ તો એક કોમન ગેમ હતી પછી આપણે કોડી કોડીથી અમદાવાદી રમતા હતા સાપસીડી લુડો એ બધી ગેમ્સ રમતા હતા પછી અમુક પહેલાં જે ટોયઝ હોય ને કે પ્લાસ્ટિકના બ્લોક્સ હોય એનાથી ખુરશી બનાવવાની ટેબલ બનાવવાનું ઘર બનાવવાનું એવા જે બ્લોગસ હતા એ ખુરશી ટેબલ મને હજી યાદ છે કે એ રીતના અમે રમતા હતા એમ નાના હતા ત્યારે તો એમાં ઘણી મજા આવતી હતી પછી સ્ક્રેબલ નામની એક ગેમ હતી જેમાં અંગ્રેજી સ્પેલિંગ્સ બનાવવાના હોય એક પછી એક એક જણ પછી બીજો જણ એ રીતે તો એમાં પણ ઘણી મજા આવતી હતી ને એમાં આપણને ઘણા બધા નવા શબ્દો પણ શોધતા હતા અને એ રીતે આપણું થતો અંગ્રેજીનો એ વખતે તો અંગ્રેજી છઠ્ઠા ધોરણ થી ચાલુ થતું હતું અમારે ગુજરાતી મીડિયમમાં એટલે છઠ્ઠામાં પણ આપણને બહુ શબ્દો નહી આવડતા હોય અંગ્રેજીના તો આ આ ગેમથી ઘણો ફાયદો થતો હતો એવું મને લાગે છે તમે કઈ રમતો રમતા હતા
તાકડી લાવતા અને એને ઉપર આમ લઈને અ પછી પાછા હાથમાં પકડતા તા તો એનાથી એ અમે ગર્લ્સ લોકો બધા એ રમત ઘરમાં બેસીને રમતા હતા તેને પાચકું કહેવામાં આવતું હતું અને અમે ઘરમાં આ ક્રિકેટ રમતા હતા એક ગ્રીન કલર નું કપડું આવતું જેના પર ક્રિકેટ ગ્રાઉન્ડ દોરેલું હતું અને એની અંદર નાની ના બેટ અને નાના નાના બોલ આવતા એ અમે રમતા હતા એ ઘરમાં બેસીને અમે ભાઈ બહેનો રમતા હતાને ફ્રેન્ડ સાથે અમે પાચિકો રમતા હતા કોળી કોળી સાથે અમે અમદાવાદ રમતા હતા અને કેરમ બી રમતા હતા પછી એક બિઝનેસ ની ગેમ આવતી એ બી રમતા ત નવું બિઝનેસ એનું નામ આવતું નવું બ તો એ બી રમવાની ખુબ મજાડતી અને એ તમે જેમ કો છો કે વન ટુ થ્રી એવું જે મેગ્નેટ હોય જેને લોશુમગ કહેવામાં આવે છે એ દિવાલ ઉપર ડ્રો કરવામાં આવતું હતું અને એનાથી અમારે જે ગણિત હોય એના દાખલા સોલ્વ કરવામાં આવતા એને કરવામાં આવ અમે લોકો ઉપયોગ કરતા હતા એ બી રમવાની ખુબ મજા આવતી હતી આજના ટાઈમમાં જે આ પાચકોો જે આપણે કહી છીએ જે જે અલગ અલગ પથ્થર પાંચ ટાઈપને લઈ ને એના રમતા હતા એને આજના છોકરાઓ કોઈક અલગ નામ દીધેલું છે ને એ માર્કેટમાં હવે પૈસાથી વેચાય છે એ રમત જે આપણે ફ્રી માં મળતી હતી અને એ તમે અત્યારે માર્કેટમાં ટોઈસની દુકાને જાવ તો એનું કઈક અલગ નામ આપેલું છે ને એજ પાંચ પથ્થર તમને બસો રૂપિયામાં ને એમ ચાર્જમાંને મળે છે એ રમત પછી અમે જયારે નાના હતા ત્યારે અમે લોકો અ પાંદડા બનાવતા હતા માટી ઘરેથી માટી લાવાય આવીને પાંદડા પછી એની ઘંટી બનાવી પછી પોટ બનાવી જે આજના જમાનામાં ક્લે વર્ક જેને કહે છે તો એ બી રબત અમે લોકો ક્લે હતું જે વન ટુ ને એવું લખતા એનાથી ક્લે થી પણ આજે બી વસ્તુ ક્લે વર્ક ના નામથી રમે છે છોકરાઓ ને આપડે પેલા ફ્રીમાં આપણને આ બધી વસ્તુ મળતી આપણેતા પછી ઘરમાં બેસીને આપણેે જે ધાગા હોય એ એકબીજ જને પકડાવીને એની બી ગેમ રમતા હતા જેને દેરાણી જેઠાણી નામ આપતા કે આ કઈ રમત રમવી છે તો કે ચાલ દેરાણી જેઠાણી રમવી તો જે બે ડોલ હોય એ લાંબી દોરી બાંધી ને એ ડોલ ગોઠવી અને એને દેરાણી જેઠાણી રમત રમતા હતા તમે આ બધી રમત વિશે કઈ જણાવશો મને
અરે વા તમે તો ઘણી બધી એવી રમતોની વાત કરી કે જે મેં કોઈ દિવસ જાણી નથી કે ઘરનું ક્રિકેટ કે પચ આ દેરાણી જેઠ્ઠાણી એ બધી રમતો મારા માટે થોડીક નવી છે બીજી બધી જેમ કે બિઝનેસમેન ને બધી છે મને યાદ આવ્યું નવો વેપારને એવું કહેતા હતા તો આ તો ઘણી યુનિક વસ્તુઓ છે પછી બીજું મારા હસબન્ડ જે છે એ નાના હતા ને તો એ લખોટી રમતા હતા બહ જ લખોટીથી આખું એમ ફન્ડ સર્કલ બધા લખોટી રમતા અ બીજું જે છે આપણે અત્યારે હવે વાત કરીએ આપણે તો મારા દીકરાઓ સાથે અમે લોકો ઘરમાં પઝલ બનાવીએ જેમ કે પલી જીગસો પઝલ હોય સો પીસ ની પઝલ હોય ત્રણસો પીસ ની પઝલ હોય તો એ આખી આખું ચિત્ર બનાવ સોલ્વ કરવામાં ઘણી જ મજા આવે અને એનાથી આપણી ઘણી બધી અમુક મગજની એબિલિટીઝ વધતી હોય છે પઝલ બનાવવાથી તો એ અમારી એક ફેવરેિટ એક્ટિવિટી છે અમારી પાસે ઘણી બધી પઝલો પણ છે અમે ફ્રેન્ડ્સ સાથે પણ અમે શેર કરીએ અને એ રીતે પઝલ્સ બનાવતા હોઈએ છે એટલે ફ્રી ટાઈમે લગભગ એક બે કલાક આપડા પઝલ બનાવવામાં પણ નીકળી જાય એ રીતનું પઝલ મળે છે આજકાલ પછી બીજી એક ગેમ છે ઓથેલો કરીને એ ગેમ પણ સારી હોય છે કે જેમાં એક વ્હાઈટ કકી હોય અને બ્લેક કૂકી હોય રાઉન્ડ અને પછી ઊંધી કરી દેવાની બીજા એક અને પછી એની ત્રણ થાય છે એટલે એને ઊંધી કરી દેવાની એવી રીતે અપસાઇડ ડાઉન કૂકીઝ હોય છે એક એક બાજુ વ્હાઈટ એક બાજુ બ્લેક તો એ ગેમમાં પણ ઘણી જ મજા આવે છે અને એમાં પણ મગજ બહુ શાર્પ થાય છે એની સાથે સાથે અમે લોકો ચેસ પણ રમતા હતા એ મને યાદ આવ્યું કે મારા પપ્પા પાસે ચેસની સરસ મજાની ગેમ હતી અને એને મકવાનું અમે ચવનપ ડબ્બો હતો ખાલી થયેલો એની અંદર ચેસની બધા જે પ્યાદા છે એ બધું મુક્તા હતા તો ચેસની ગેમ પણ ઘણું આપણું મગજ શાર્પ કરે મેથ્સ પણ ઇમ્પ્રૂવ થાય છે ચેસ રમવાથી તો ચેસ અમે અહીંયા પણ ઘરે રમીએ છી અને બીજ કે ઘણી વાર હોલ મોટો હોય ને આપડો અથવા કોઈ રૂમ ખાલી હોય તો એની અંદર આપડણે ઘરમાં નાના છોકરાઓ હોય ત્યારે બેડમિન્ટન પણ રમી શકીએ કે નાના છોકરાઓને એમ પણ બહાર મોટા રેકેટ થી તો રમાય નહી નાના રેકેટ થી રમવાનું હોય અને છોકરું પણ નાનું હોય એટલે બ દૂર તો મારી નહી શકે એટલે શીખવાડવા માટે આવી રતે અમે ઘરમાં જ ઘણી વાર બેડમિન્ટન પણ રમતા હતા એ મને યાદ આવ્યું
અમે નાણા હતા ત્યારે અમે કેસ રમતા હતા અને અ મને અને મારા મોટા ભાઈ ને ચેસ રમવું બહુ ગમતું હતું તો અમે ચેસમાં અલગ અલગ સ્પર્ધામાં ભાગ પણ લીધો હતો અને આ કોલેજમાં હતી ત્યારે અ મને યાદ આવે છે કે એમાં મેં સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એમાં પ્રાઈઝ બી જીત્યું હતું જે સ્પર્ધામાં એના પછી અમે વેકેશન ટાઈમે અમારા મમ્મી અમને ગંજી પતા જે ફફ ટુ હોય છે જેનાથી રમવાનું હોય છે તો એની ઘણી બધી ગેમો અમે રમતા હતા અને હવે એ ઊનો રમત બી છોકરાઓ રમે છે ઉ નૂમ છે જે અલગ અલગ અલગ અ રીતે બધા રમતા હોય છે ઉનો ઉનો એનાી જે પેજ છે એ ફિક્સ નથી કે ફિફી ટુ હોય અલગ અલગ પતા છે એ રમવાનું તો અમે વેકેશનમાં છોકરાઓ સાથેનો રમત રમીએ છીએ બંને છોકરાઓ સાથે અને હવે અમે લોકો જે પેલા અમે રમતા હતા ગંજી પત્તા બાવન પત્તા તો એની અંદર ગુલામચોર હતું એક ગેમ રમવાનું રમી રમવાનું હતું જે હવે આજના છોકરાઓ એ બધું રમવાનું ભૂલી ચુક્યા છે હવે એ લોકો રમવાનું પસંદ નથી કરતા આ બધી રમતી કેરમ આજની તારીખમાં બી રમાય છે અને પેલા ભી રમાતું હતું કેરમ હમેશા ર છે કેટલા વર્ષોથી કેરમ રમત રમી રહ્યા છે બધા લોકો તો ચેસ પણ આ આજે મને યાદ છે તો મારા દાદા બી રમતા મારા પપ્પા બી રમતા ને અમે બી રમતાને આજે અરા છોકરાઓ બી રમે છે ચેસ રમત હજા આટલા વર્ષો થી રમાય છે
બરાબર છે એકદમ સાચ
એના આ સિવાય બીજી કઈ રમત રમો છો
હા આજે તમે કયું એ બધું એકદમ સાચું છે એકદમ સારું યાદ પણ આવે બધું કે આપડા ઓવ રમતા હતા એમ તો આ બધી ગેમ્સ અમે પણ રમતા હતા અને સાથે સાથે અમે છે ને ઘરની અંદર મને યાદ આવે છે કોરોના વખતે મારો દીકરો ના નહ હતો તો ઘરની બહાર તો જવા એવું હતું નહીં તો અમે ઘરની અંદર જ આમ બાર બાર શોપ બનાવીએ કે પછી બીજી કોઈ શોપ બનાવીએ આમ સાડીનો પડદો કરીને ટેબલની ઉપર સાડી નાખીને એટલે એવી રીતના શોપ બનાવીએ પછી એ શોપ નર બને અને હું ગ્રાહક બન વાળ કપાવા માટે જાઉં એ રીતે અમે બધું ઘણું બધું ઘર ઘરમાં ઘર ઘર રમતા ત હ એ યાદ આવે છે મને અમે નાના હતા ત્યારે ઘર ઘર પણ રમતા હતા કે આપણે આ હસબન્ડ છે વાઈફ છે આ રીતે તે ઘર આપણે ચલાવીએ એ હવે એકચુલી એ વખતેમ હમણાં હશું આવે કે આપણે ઘર ઘર રમતા હતા એમ પણ એ વખતે નાના છોકરાઓ રમતા હોય છે બધા એમ તો આ રીતે અમે કોરોના વખત તે ઘણી બધી ગેમ્સ આવી રીતે ઘરમાં આરંભ તતા
ખરેખર ઘર ઘર રમવાની તો મજા કઈક અલગ જ હતી અ બધા જ ઘર ઘર રમી ને એટલું શાંતિ થી બધા ઘર ઘર રમી એ ને મજા પડતી હતી ચલો તો આપડે પાછા મળી
હા હા ઓકે ઓકે ઘણી મજા આવી તમારી સાથે